કેમ છો?
બસ, મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કરો છો?
બસ, કઈ ની આજ ઘરમાં ફંક્શન હતું, તો એના માટે થોડી શોપ પિંગની તૈયારી
અચ્છા, તમે ક-કેવી રીતે કરો છો શોપિંગ? વિન્ડો શોપિંગ કરો છો? કે ઓનલાઈન શોપિંગ કરો છો?
એમ તો વધારે ઓફલાઈન જ કરું છું. કારણ કે ઓનલાઈન ઓનલાઈન તો મને આટલું નથી ફાવતું, ને મને કઈ સમજ પણ નથી આવતી એમાં. કઈ પ્રોડક્ટમાં ને એવું બધું, ક્વોલિટી વાઈઝને તો એના એટલા માટે તો હું ઓફલાઈન જ વધારે પ્રિફેર કરું છું.
હા એ તો છે જ પણ છે ને ઓનલાઈનમાં આપણને બહ બધી વેરાયટી જોવા મળે છે. ઓનલાઈન શોપિંગ કરીએ ને આપડે તો એમાં આપણને બહુ બધી વેરાયટી મળી જાય છે અને સારું ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. અને રિટર્ન એક્સચેન્જ નું પણ ઓફર હોય છે તો એ સારું કેવાય આપણા માટે
હા એ તો તમારી વાત બરાબર ઓફર પણ હોય છે અને ઘણી બધી વેરાયટીઓ પણ જોવા મળે છે પણ મને થોડું ઓછું ગમે છે. કારણ કે હું પોતાને મતલબ એવી રીતે મતલબ શોપિંગ કરું કે મને જ્યાં સુધી તે પેલી જે આગળ જે આપડણે જે ખરીદી કરીએ તો શોપ જ્યાં સુધી તેને આમ બરાબર જોવું કે સ્પર્સ કરીને ચકાસી લાવ તો મને આમ ફાવે છે કારણ કે ઓનલાઈનમાં તો કઈ ખબર જ નહી કે બસ આમાં શું દેખાય કઈ હોય છે ને કે હાથમાં આવે ત્યારે આપણને અલગ જ લાગે છે કે આવું તો નહ હતું એવું તો મને થોડું ઓછું ફાવે છે.
હા એ વાત તો તમારે એકદમ સાચી છે આપડે ઓફલાઈન મતલબ શોપિંગ કરીએ દુખ દુકાન થી લઈએ તો આપડને કપડું જોઈશ કે મતલબ જોઈ શકે કે એવું કપડું છે મટીરિયલ છે સારું છે કે નહી પછી આપડે એમાં બાર્ગેનિંગ પણ કરાય કરી શકીએ છી જે હોય એના સાથે આપણે બાર્ગેનિંગ ઓનલાઈનમાં પણ આવું નથી ઓનલાઈનમાં ઓનલાઈનમાં આજ એનું નુકસાન છે કે મતલબ બતાવે કયું ને આવે પછી જુદું એ ક્વોલિટી નું ખબર નથી પડતું એમાંને પછી બાર્ગેનિંગ પણ નહી કરાા એના પર એ વાત તો તમારી સાચી છે.
હા એટલે જ ઓનલાઈન ને ઓફલાઈન માટે આજ એજ ફરક આવે છે. ઓનલાઈન તો કેવું હોય કે ઘરમાં અગર જો કઈ વસ્તુની આપણને જરૂર પડે તો તેના માટે આપણે ઓનલાઈન નામ બરાબર રેવાય છે કે ઓનલાઈનમાં આપને મતલબ કોઈ પણ હવે અચાનક ગેસ્ટ આવી ગયા હોય ને આપને મતલબ ખાવાનું બનાવ વતા હોય ને કઈ વસ્તુ એવું ના હોય આપણને જરૂર હોય તે વસ્તુ આપણા ઘરમાં ના હોય તો આપને તરત જ હવે એવા કેટલા બધા એપ છે બ્લિંકીડ છે ઝોમેટો છે તો એ ઝેપટો છે તો એ બધામાં આપડે છે ને તરત એ વસ્તુ આપણને પાંચ મિનિટમાં આપણને ઘરે પહોંચાડી દેજે તો એ આપણું કામ સરળ થઇ જાય છે.
એ બહુ કન્વીિનિયન્ટ હોય છે કેમ કે હું પણ છે ને વધારે આવું બધું ઘરનું ગ્રોસરીઝ ને કઈ પણ જોતું હોય તો બ્લિન્કી કિટ અને ઝેપ્ટો પરથી જ મગાવુ છું એમાં પણ મતલબ વેજીિટેબલ મતલબ એ સારા આવે છે ફ્રેશ આવે છે અને ક્વોલિટી પણ સારી આવે છે તો એ સારું કેહેવાય કે આપણને મતલબ કોઈ જેમકે કોઈ બીમાર બીમાર માણસ હોય કોઈ એકલા લેડીઝ હોય કે મતલબ બહાર નહી જ જતા જઈ શકે એ લોકો માટે સારું કેહેવાય કે ઘરે બેસીને બધું મંગાવી શકે છે જે પણ એમને જોવું હોય કોઈ એજ એજેડ માણસ હોય મતલબ એ લોકો તો ચાલી શકતા નથી તો એ લોકો માટે પણ સારું કેહેવાય કે ઘરે બેઠા બેઠા એમને બધું વસ્તુ મળી જાય છે. તો ઓનલાઈન શોપિંગ નો આ પણ એક ફાયદો છે કે આપણને ઘરે બેઠા બેઠા બધે કન્વીિનિયન્સ થી આપણને બધું વસ્તુ મળી જતી હોય એમ ઓફલાઈન માં એ છે કે આપણને જવું જવું પડે કેમ વિચારવા પડે જવા પેલા કે જઈએ કે નહી એ છે ઓનલાઈનમાં આપણે ઘરે બેસીને મતલબ જોઈ શકે છે વેરાયટી જોકે જે આપણને જોતું હોઈ.
હમ એ તો તમે બરાબર કહો છો મતલબ આમ ઓનલાઈન ને ઓફલાઈન બંનેવુ. હા બને મતલબ વસ્ત હા એ. તો છે ને બંને એવું જ છે કે મતલબ જે આપણને ફાવે ને તે રીતે આપણે શોપિંગ કરી શકીએ છીએ. આપણને ઓનલાઈન ગમે તો આપને ઓનલાઈન દ્વારા પણ એવું હોય છે કે ઘણા જણા ને ઓનલાઈન ફાવે છે. તો એ પણ સારું જ કેવાય છે.
હા એમ બધી ઘરની વસ્તુ હોય જે મતલબ નાની મોટી ઘરની વસ્તુ હોય ને બધી સજાવટ ની ડે. પરેશાની ને બીજી બધી નાની એ ઓનલાઈન ખુબ સારી આવે છે એમ ઘરની રસોડાનું જેવી સામાનો હો ને એ ઓનલાઈન ખુબ જ સારું આવે છે પણ હા કપડા એમ જોવા મતલબ થોડું એવો ડર રહે કપડા નુ કે કેવા આવશે ક્વોલિટીને એ બધું પણ એમ કોઈ કો ફ્રોડ પણ થાય છે ખબર મીશો ને એવા બધા એપ હોય છે ને એના પરથી આપડણે મંગાવીએ તો ઘણી વાર ફ્રોડ પણ થાય છે કે મંગાવએ કઈ બીજું ના આવે જુદું તો એમ મતલબ બો એમાં. પણ આપણને ધ્યાન રાખવું પડે કે મતલબ કેવી સારી જગ્યા પરથી મગાવવું જોઈએ ટ્રસ્ટેડ જે પે ઓ એપ હોય ને એના પરથી જ મંગાવવાનું એમ તો એ બી ઘણા લોકો સ્કેમ પણ કરે છે એમ ઓટીપી માંગીને એમ બી બહુ બધું સ્કેમ પણ થાય છે.
હા એ તો છે ને પેલા તો કેવું હતું કે મતલબ આ અ પેલા ને હમણાં બી શું છે હવે પોતાની અગર જો એવું કોઈ જરૂરિયાતની વસ્તુ તો તે લેવા જવાનું હોય તો તે આપણને આળસ આવતું હોય પણ એવું થાય કે ખરીદવા જવું પડે તો આ બજારમાં જઈ તો તેના માટે આપણને પૂરતો સમય પણ જોઈએ છે. અ સમય નીકાળીને આપડણે જોવા જવું જોવા જવું પડે છે જેમ કે ઓનલાઈનમાં હોય તો ઘર બેઠા આપણને તરત એ વસ્તુ મળી જાય છે ક જવું નથી પડતું. ને બજાર અને દુકાનો માં આગળ જો જતા હોય આપડે તો તેમાં તો આપણે આપણા કઈ બી વસ્તુ હોય તો આપણે સ્પર્ડ એની ક્વોલિટી કેવી હોય છે એની ગુણવત્તા કેવી હોય છે તો એ બધું આપણે ચકાસી શકીએ છીએ. પણ આજ વસ્તુ આપણે ઓનલાઈન માં નથી કરી શકતા.
હા એ બીજ તમારી વાત એકદમ સાચી છે ઓફલાઈન શોપિંગમાં એ જ ફાયદો છે. કે આપણને મતલબ જેમ કે આજે આ વસ્તુ મને જોઈતી છે જેમ કે કાલે કોઈ અચાનક ફંક્શન થઈ ગયો કઈ પણ વસ્તુ થઈ ગઈ. મને આજે જ જોતું હોય તો આપણે ઓફલાઈનમાં એ ફાયદો છે કે આપણે તુરંત માર્કેટ જઈને લઈ આવી શકિયે છે પણ ઓનલાઈનમાં સુવિધા આપણને નથી કેમ ઓનલાઈનમાં આપણે મંગાવીએ તો ચાર દિવસ ત્રણ દિવસ વેઇટ કરવું પડે. કે આ વસ્તુ ક્યારે આવશે એ છે કે ઈમરજન્સી માં આપણને ઓફલાઈન શોપિંગ જ કામ આવે છે એમ કપડાના કપડું કઈ લેવું હોય કે બીજી કોઈ વસ્તુ ખરીદવી હોય એમ એ માટે મતલબ ઓફલાઈન શોપિંગ સારી હોય એમ.
હમ એ તો છે હવે ઓનલાઈન શોપ પિંગમાં હવે જો આપણે મતલબ કઈ કશે જવાની જરૂર નથી પડતી ઘર બેઠા મોબાઈલ અને
હા અને એમાં આપણને બહુ બધી વેરાયટી પણ જોવા મળે છે મતલબ અલગ અલગ એપ પર અલગ અલગ વેરાયટી જોવા મળે છે બહુ ઘણી બહુ બધી ઘણી સારી વસ્તુ આવે છે ઓનલાઈન. પણ એ છે કે આપડા ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ એપ થી મંગાવે ને કેવું વસ્તુ મંગાવે એના પર ડિપેન્ડ કરે છે.
હા એ તો છે ને ઓનલાઈન ને શોપ પિંગમાં તો શું આપણને બધી વેબસાઇટો પર પણ ઘણી બધી વસ્તુઓ અને એના ભાવ આપ પણે. અ આ જોઈ શકીએ છે આપણને બધું ખબર પડી જાય મતલબ એ ભાવને કિંમત બધું ખબર પડી જાય છે ઓનલાઈનમાં ને ઓફલાઈન માં તો શું. આપડે બધી અલગ અલગ દુકાનો માં જઈને પૂછવા પડે છે મતલબ ભાવની આપણને અહ ચકાસણી કરવા પડે છે કે કઈ દુકાનમાં સ કેવું મળે છે. ભાવ પ્રમાણે પણ બધું બરાબર છે કે નહી એવી એ એટલામાં તો આપણે છે ને કેટલી બધી દુકાનો અલગ અલગ દુકાનો માં ફરવા પડે છે. જેમ કે મોબાઈલમાં તો આપણને વેબસાાઈટ પર બધા આપણને પ્રોડક્ટ ના ભાવ પણ ખબર પડી જાય છે.
હા એજ હી કેમ કે આપડે હમણાં આપણને કોઈ વસ્તુ એમ જ ખાલી જોવી હોય કે શું પ્રાઇસ કે કેવી આવશે વસ્તુ શું ક્વોલિટી છે એની શું એમાં શું વેરાયટી તેમ બધું બસ. શું જેમ મોબાઈલ ફોન હોય કે કોઈ ઇલેક્ટ્રોનિક આઈટમ હોય ને તે આપડે ઓનલાઈન જોઈ શકીએ છીએ. કે એમમાં શું શું વેરાયટી છે શું વેરયશન ફંક્શન છે એના તો એ સારું છે ઓનલાઈનમાં કે આપણને મતલબ એને એકદમ પ્રોપર ડિસ્ક્રિપ્શન આપણને મળી જાય છે ઓનલાઈનમાં. ઓફલાઈનમાં તો પછી આપડે દુકાને દુકાને જવું પડે કે, આનું મતલબ કે ક્યાં ભાવ વધારે હોય ક્યાં ભાવ ઓછા હોય ક્યાં ક્વૉલિટી એવી હોય. ઓનલાઈન શોપિંગમાં બધે મતલબ બધી એપ પર વસ્તુ આપણને મળી જાય છે ઓછા ભાવમાં વધારે ભાવમાં. એ ફાયદો છે, પણ આપણને ખુબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ. હું પણ ઘણી વાર એવી બધી વસ્તુ હોય એમ કપડાં કે બીજા તો ઘણી વાર મગાવું જ છું ઓનલાઈન. પણ એ સારી એપ પરથી મગાવવું મિંત્રા છે કે એમેઝોન છે મીશો પરથી કપડાં ને બધ નહી મંગાવતી એમાં પણ સારા નહી આવે. હા મીશો પર એ બધું મતલ જ્વેલરી છે અને ઘરનું સામાન છે ને એ સારું મળે છે એના પર. તો એ ઠીક છે કરે મંગાવી દ ઓછા ગ તો ઓફલાનમાં ઓફલાઈનમાં પણ ઓફલાઈન શોપ પિંગ કરવાનું એ પણ એક અલગ મજું છે કે બધા આપડણે ફ્રેન્ડ ફ્રેન્સ જોડે ભેગા થઈને આપણે શોપિંગ કરવા જઈએ ને તો એમાં પણ આપણને મજા આવે કે બધા ફ્રેન્ડ ભેગા થઈને ગયા શોપિંગ કરી, એક બીજા પસંદ ના પસંદ થી આપણે શોપિંગ કરીએ એમ, થોડું ટાઈમ મળે છે. મ એકબીજા ને મળી મળી પણ શકીએ છીએ ને. એ બહને આપણે ફરવા નીકળી શકીએ છીએ એ પણ સારું છે ઓફલાઈન શોપિંગનું આ પણ વસ્તુ સારી છે..
હા એ તો છે જ ઓનલાઈન નું બી અલગ જ એક અલગ જ હોય છે ને. ફ્લા નું પણ એક અલગ જ હોય છે, કે બંને તરીકા જેને જે ફાવે તે રીતે ખરીદી કરી શકીએ છીએ, ઓનલાઈન શોપિંગ માં તો શું આપ આપણને મતલબ જોઈએ તો ઘણી વાર કેટલા બધા મસ્ત સારા સારા ડિસ્કાઉન્ટ પણ મળે છે અને જેવા જેમ કે તહેવારો આવશે ને તો ત્યારે તો વધારે પડતા જ આપણને ડિકાઉન્ટ મળે છે કેટલી બધી ઓફરો મળે છે. અને ઓફલાઈનમાં છે ને દુકાનોમાં ઓફર મળે. પણ તે આમ ઓછા પ્રમાણમાં મળે છે. જેમ કે હવે ઓનલાઈનમાં આપણને વધારે પડતી અ ડિસ્કાઉન્ટ મળે છે.
હા કેમણા અ દિવાળી આવે હોળી આવે તો ફ્લિપકાર્ટ પર એમેઝોન પર બધા પર સારો ડિસ્ ડિસ્કાઉન્ટ હોય છે સેવટી, ફિફીટી ઓફ ચાલે છે ઇક્ટ્રોનિક આઈટમ પર બધી વસ્તુઓ તો એમ ઓનલાઈન શોપિંગમાં આપણને ડિસ્કાઉન્ટ સારું મળી જાય છે. ઓફલાઈનમાં આટલું નથી મળતું. ઠીક છે થોડું ઘણું મળે છે એમ મોન્સૂન સેલ લાગે છે તો થોડું બહુ મળી જાય છે. ડિસ્ ડિસ્કાઉન્ટ ને સેલ લાગે છે. પણ એવું આટલું ઓનલાઈનમાં વધારે ડિસ્કાઉન્ટ ને એવું બધું મળે છે આમ. હા હું પણ એમ હમણાં મે બી ફંક્શન આવતું છે ઘરે તે જ વિતા વિચારતી છું. ડ્રેસ લેવી હતી કે ઓનલાઈન લેવું કે ઓફલાઈન લેવું એ જ વિચારું છું કે શું કરું એમ?
હા એ તો છે આપડ આપણા જીવનમાં શોપિંગ કરવાની આવે મજા જ છે.
હા એજ તો હું પણ તમારી વાત તમે કીધી એ મતલબ એ મને પણ લાગ્યું. ઓફલાઈન જોઈ હો એક સારી મતલબ વસ્તુ મળી જ કો કોલેટી. હા એજ હા ચાલો મળીએ હા ને હા.